હલો
હા હુંમેરા શું કરે? અચ્છા! જમી લીધું કે બાકી.
હમ્મ હમના જસ્ટ જયમી તું કાઈ કરે.
મેં પણ આ જમીને જ બેસી.
હમ્મ સારું કેવાય ને કાય જયમી તુ?
આજે તો પેલા એને શું કેહેવાય ઝીંગા બનાવેલા હત તા અને સીપદાર બનાવેલી.
ઓ હો તને આવડે કે બનાવતા.
ના ના મેં કા એતો બાજુમાં કાકી એ બનાવેલું હતું.
અચ્છા બરાબર તો તને ની આવડે રાંધતા ખાવાનું બનાવતા.
મને આવડે પણ થોડું ઘણું એમ વધારે નહી આવડે દાલ ચાવલ ને એવું બધું બનાઈ લેવું. હલકું હલકું. આજ બધું દાલ- ચાવલ ને રોટી ને અમુક હલકું, હલકુ સબ્જી.
હમ્મ બરાબર. હમ્મ. હલો. હેલો.
હા બીજું શું કરે ઘરે બધા કેમ છે?
ઘરે બધા સારા છે.
ચાલ સરસ.
તારી ઘેરે કેમ છે બધા?
બધા સારા છે.
હમ્મ બરાબર.
બીજું કોલેજ વાળું કેવું ચાલે બધું?
કોલેજ વાળું હ ચાલ્યા કરે મેં તો ફર્સ્ટ યર માં આયવી અજુ.
અચ્છા, એવું મારું તો લાસ્ટ યર છે.
હમ્મ હમ્મ.. કઈ કોલેજમાં જાય તમે?
આપણા આ વલસાડ શાહ એન. એચ. કોમર્સ કોલેજ.
ઓહો હો હો હા બરાબર નામ સાંભળેલું મેબી એ કોલેજ નું.
તુ કઈ કોલેજમાં જાય છે?
મેં કય મે તો નવસારી એસ
ઓહ ચાલ સરસ બહુ સારી કોલેજ છે ને તે તો.
હમ્મ.. બો સારી કોલેજ છે સારી છે એમ. ભણવાનું બી સારું છે પ્રોફેસર લોકો બી બો સારા કોલેજ નું કેમ્પસ બી બો સારું બધું જ બો સારું.
ચા સરસ સરસ.
હમ્મ કયો કોર્સ
કયો કોર્સ કર્યો તમે મેં તો બી કોમ કરતી છું.
ઓ બરાબર.
તું કંઈ શું કરે?
મેં તો બીબીએ કરું.
અચ્છા સારું સારું. હું સોચતી છું હવે માટે નવસારી બાજુ યા સુરત બાજુ જ એડમિશન લેવ
હમ આવ્યા કરજો બહુ સારું પડે અ
હા
તમારી કોલેજ નું નામ સંભળેલું મેં તો સહેળ રજવાડી
અચ્છા હા
હમ સારી કોલેજ એમ બી બી સારી કોલેજ એમ
હા સારું છે
હમ્મ
શું કરે બીજું
હમ બીજું કાય નઈ
ઘરમાં કેવું ચાલી રહેલું છે બધું
ઘરમાં બધા સારા છો
મેં બી સારી છું
હમ બરાબર
વરસાદ ઓછો થયો કે ત્યાં
હમ ઓછો થઇ ગયો હવે તો નહી પડે વધારે જ
બરાબર
હમ બરાબર કઈ કર હવે તો વરસાદ નો પડવાનો તો પડવાનો જ આપને કઈ કરી શકે
તે જ તો
હમ્મ
કાલે તો રજા રવિવાર નો દિવસ એટલે
હમ કાલે તો રજા કાલે તો કે ફરી આવવાનું એક દિવસ
હમણાં તો ક્યાં જવાય વરસાદમાં તો ની નીકળાય હમણાં તો બહ ઘરમાં રહેલું તેટલું સારું
હમ્મ એ ભી છે વરસાદ ઘરમી ભી બો લગે એક તો
બો તાપ લાગતો છે
હમ બો આખીનો ઠંડી બીના
એટલી વાર વરસાદ પડે એટલી વાર ઠંડક લાગે અને પછી પાછું તાપ
હા તો મનેથી બહ ગરથ ઠંજ તો વરસાદમાં તો ઠંડી લાગે છે એમ વરસાદ બંધ થાય એટલે
દુકાન પર કેમ
અમાર હોડતીધ હુધી
તીખા બાત કરું
અસા લગા
ખબર
હલો.
હલો.
હા.
બહુ ગરમી છે, વરસાદ નહીં પડે એટલે.
વરસાદ તો બહુ પઈડો.
અરે ની, અમારે અહીંયા નથી પડ્યો ને.
અચ્છા. શું થયું તને? ખાંસી થઈ ગયેલી છે?
હમ્મ. જરાક ખાંસી થઇ ગયેલી છ.
તો દવાખાને ગયેલી કે નહીં ગયેલી?
ના ની ગયેલી. ઘરે જ પેરાસિટામોલ પીધી એટલે આવી.
અચ્છા. વધારે થાય તો જઈ આવજે. ખાંસીને વધતા વાર નહીં લાગે. તરત જવાનું હવે તો હોસ્પિટલ.
પન સારું છે એટલે ની ગઈ.
બરાબર.
હમ્મ. ઈજ ને. બીજું કાંઈ ચાલે?
કંઈ ની. કંટાળો આવે હવે તો ઘરમાં ને ઘરમાં.
સાચે બઉ કંટાળો આવે. કાંઈ કરે બી હવે.
હમ્મ. શું જઈમી તું આજે?
મેઈ કે મેં તો ચિકન.
ચિકન બનાવેલું.
હમ્મ.
હમ્મ બરાબર.
હમ્મ. ને સાથે કા કાંદો કાપ્યો, સલાટ ના સારું.
અચ્છા.
હમ્મ, પછી ખાય લીધું. બપોરે કહે, બપોરે તો દાળ ચાવલ ને ભીંડા.
અચ્છા. ચાલ સરસ.
હમ્મ.
બીજું?
બીજું કંઈ નહીં.
તારો ભાઈ કેમ છે?
હમ્મ. મારો ભાઈ બી બહુ સારો છે.
હમ્મ.
હમ્મ-હમ્મ. એજ ને.
એના લગન થયા કે બાકી?
એના કે બાકી જ છે.
ક્યારે કરવાના તો? કોઈ છોકરી શોઈધી કે નહીં શોઈધી?
અમ્મ નહીં શોઈધી. હવે હજુ બાકી જ છે, તો પછી એ એના હિસાબ થી જ શોધીને કરી લેશ.
અચ્છા. ચાલ સરસ. ઘરે કેમ છે બધા?
હા બધા સારા છે તારા ઘરે કેમ છે બધા?
સારા છે સારા દાદી યાદ કર્યા કરતી હતી તને.
હમ પછી દાદી સાથે વાત કરવા કેમ છે અંકલ આટી બધા?
બધા સારા છે તે લોકો બી.
હમ ચાલો ને સારું ને સારું જ હોવુ જોઈએ.
હમ પૂછતા હતા મને કે કેટલા દિવસથી હું મીરાનો કોલ આવ્યો કે નહી આવ્યો એમ કે.
ઓ હમ હમ બરાબર તો કરવાની છે મેં.
હા.
કરા કાલબાલ કરા.
કરજો કરજો.
હમ હમ હમ અમને તો જે ટાઈમ નહીં રહે એટલે.
કોલેજ સ્ટાર્ટ થઇ ગયેલી તારી ફર્સ્ટ યર તે.
હા સ્ટાર્ટ થઈ ગયેલી એટલે તો ટાઈમ નઈ મળે સાંજે કોલેજથી આવવાનું પાછું.
કેવું લાગે કોલેજ જઈને નવું નવું લાગતું હશે હમણાં તો?
હમ નવું નવું લાગ્યું પણ સારું છે એમ તો.
હમ્મ
હમ સારું છે એમ તો.
ચાલ સરસ ખુબ ધ્યાન આપીને ભણજે.
હમ્મ
કેટી નહીં આવવા દેતી પહેલી એક્ઝામમાં જ બરાબર વાંચી લેજે.
હા નહી એ તો મે કરી જ લેવા એમ તો કઈ નહી એમ તો મારા પસેન્ટેજ બી બહું સારા આવે.
એહી તો સ્કૂલ નુ અલગ કહેવાય કોલેજમાં આવે પછી આપુંને આપણે રિયલ કેપેસિટી ખબર પડે.
ના ના કઈ નઈ તો મારું તો મને તો આવડે એમ બી. કઈ નહિ અઉન્ટમાં મને બધી સમજ પડે.
ચાલ સારું તે તો.
હમ્મ એટલે મને વધારે સારી રીતે સમજ પડે ને બધું સારી રીતે જોયો મેં બધું ઇઝી જ છે આવડી જાય એવ છેે.
હમ સારું ને તો.
હમ્મ એટલે કઈ વાંધો નહી આવે.
બાકી કેટી આવે તો એ સોલ્વ નહી થઈ રહી, કેટલા એવા સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે. જે લોકોની કેટી આવેલી છે સબ્જેક્ટમાં. પર એ લોકોથી સોલ્વ જ નથી થતી.
હમ બરાબર તમારી પણ આવેલી છે ને?
હા મારી ફોર્થ સેમમાં આવેલી ને બે સબ્જેક્ટ
હમમ એજ નહી હવે તો આવે જવે કઈ કરવાના.
ફર્સ્ટ અકાઉન્ટિંગ અને કોર્પોરેટ અકાઉન્ટિંગમાં કે ટી આવેલી છે
હમ લેક્ચર ધ્યાન થી ભરવાનું હતું તો કે ટી નહીં આવે. બરાબર ધ્યાન થી લેક્ચર ભરવાના લેક્ચર બધા અટેન્ડ કરવાના. અમુક લોકો શું કરે ખાલી બાાર જેને ખાલી ફરિયા કરે લેકચર અટેન્ડ નહી કરે.
અમુક લોકો તો ખુબ ધ્યાન આપીને એક્ઝામ આપે તો પણ કોલેજ વાળા કેટી આપી દેતા રે કેટલા એવા વિદ્યાર્થી છે.
હમ એજ તો
પછી એક એક સબ્જેક્ટ ની કેટીના લીધે ડિગ્રી અટકાવી દેતા રેય
અરે એ તો ઈ જાય ક્લિયર એ તો હોવે કાઈ કરે ચાલ તો મેં જરાક આ કામ કરતી છું પછી કોલ કરું
હા ચાલ કઈ નહી.
હ હમ ચાલ.